હેલો હા
હેલો હા બોલો
કેમ છો તમે?
મેં તો મજામાં છું. તમે કેમ છો? હા હું પણ મજામાં છું. જમી લીધું?
હા જમાઈ ગયું.
હા જમાઈ ગયું. તમારું? મારું પણ થઇ ગયું.
અમારું પણ. શું જમ્યા તમે?
હમ રોટલા ને શાક દાળ ભાત, તમે? ખીચડીને કડી ખાધી! ઓ ઓકે આજે આપડે કયા વિષય ઉપર વાત કરવાના છે? વાતાવરણમાં ને આપડે આપણા આજુબાજુ જોઈ શકીએ છીએ કે
આપણું વાતાવરણ કેટલું બદલતું છે.
હા
શુદ્ધતા પણ નથી આપણા વાતાવરણમાં, હમ જમીનને થાય છે, વરસાદ પણ નથી આવતો હમ વાત તમારી સાચી જ છે.
વાણા નો નીકળતો ધુમાડો ખરાબ અસર પોહોચી છે.
હમ પલ્યુશન ના ચલતે લોકો પ્લાસ્ટિક ન વધારે અડખો ઉપયોગ ન કરવો જોઈએ હમ
વૃક્ષો વાવવાજોએ અને વધુ પડતા
વૃક્ષો વાવા જોઈએ
હ
હમ વાત તમારી પ્લએઝો લાગી જાય છે, જેના ચાલતા જે વાહ તો એના લીધે અ આપડુ ડડીિ ફોરેસ્ટેશન બી થાય છે.
હમ
કેટલા જીવ જંતુ તો પ્લાસ્ટિક ખાઈ લે છે, પછી એમના પેટમાં દુઃખ ભૂખ પણ લાગે છે, અને એના કારણે એમનું મૃત્યુ પણ થઈ જાય છે.
બરાબર હૃદયને જોખમ પણ પોહોંચે છે, બાળકો ઉપર અસર પડે છે.
આપણે સ્વચ્છતા રાખવી જોઈએ આપણે જમવાનું જોોડવું ન જોઈએ હા તમારી વાત સાચી છે. નદીઓ તળાવ ઓ સ્વચ્છ રહ હમ પાણી પણ આપણે વચ્ચે પીવું જોઈએ શરીરને રોકરાય પાણી પીવું જોઈએમાં થાય હમ હ સ્વચ્છ કપડા પહેરવા જોઈએ સ્વરછ શરીર રાખવું જોઈઈએ હમ આપણે બધાને સ્વચ્છતાનું જાણ કરવું જોઈએ અવેરનેસ ફેલાવવું જોઈએ
પ્રકૃતિનું રક્ષણ કરવું જોઈએ આપડણે વધુ પડતું
હમ
પાણી આપણો મુખ્ય સ્ત્રોત છે. કારખાનાઓનું પણ પ્રદુષણ વધી શકે છે એટલે ધુમાડો અથવા એનાથી દૂર રહેવું સ્વાસ્થ્યને હાનિકારક ના પહોંચે
આપણે જોઈ શકીએ છીએ કે કે ઇન્ડસ્ટ્રીઝમાં પણ કેટલું પોણી પોલ પોલ પોલ્યુશન ફેલાવવામાં આવે છે જેના લીધે આપને શ્વાસ લેવાની દિકકત થાય છે જેવી બીમારી પણ થઈ જાય છે આ માટે કાનૂન બનાવવું જોઈએ
ખબર છે
ઇન્ડસ્ટ્રીઝના ઘણા બધા લોકો ઇન્ડસ્ટ્રીઝમાં ઘણી બધી ઇન્ડસ્ટ્રી નદીઓને પોલ્યુટ કરે છે બરોબર બરોબર તય વધારે બીમારી હો
હા
હા બરોબર ટ્રીટમેન્ટ આપતા નહી એમના વેસ્ અને અને હા એ ટ્રીટમેન્ટ
ચાલે છે
સાચી વાત છે આપણા આ બધું આટલું બધું કરતા છે એ એ માટ એના ચલતે આપણા જીવ જંતુ ને પણ હાનિકારક થાય છે વધુ રોગો ફેલાય જેના લીધે આપ આપણે પોતે જ બીમાર પડતા છે
સાયકલ અથવા બાઈકનો ઉપયોગ કરવો જોઈએ શારીરિક ટ્રકનો વાપર ન કરવો જોઈએ ડીઝલ પેટ્રોલ પણ આપને કા માટે રાખે છે સ્વાસ્થ્ય માટે
હા આપણે આપણું પો પોતું વાહન પર પોતુ વાહન પર વધુ પોલ્યુશન કરે છે આપડે પબ્લિક ટ્રાન્સપોર્ટ વધારે વધારે કરવું જોઈએ
ના બરાબર છે વધુ પડતા વૃક્ષ વાવવા જોઈએ વૃક્ષ વાવીને પણ એને પાણી આપવું જોઈએ તો આપણે ફળ ફૂટ આપ
આજુબાજુમાં સ્વસ્થ રાખવી જોઈએ જેના લી
હા
આ સ્વચ્છતા પોતે જ રાખે